હા બોલો.
હા શું કરો છો મેમ?
બસ બેઠી છું તમે કો શું કરો છો?
કઈ નઈ બસ જો હા.
મજામાં?
બસ મજામાં જો, હમ્મ.
બોલો બોલો.
હમ્મ, પૈસા વિશેનું તમારે શું કેવું છે?
પૈસા તો અત્યારના જીવનમાં ખૂબ જરૂરી છે. પૈસા વગર જીવન કશા કામનું નથી.
હા પૈસા આપણને આત્મનિર્ભર બનાવે છે. હમ્મ આ આ હેલો.
હા હા, બોલો બોલો.
જયારે હા પૈસા પૂરા થઈ જાય તો આપણે પોતાનો નિર્ણય સ્વતંત્ર રીતે લઈ શકતા. નથી પરિવાર ને પણ સારી સુવિધાઓ આપે છે બરાબર ને
હા પણ મારા મત મુજબ પૈસા જરૂરી છે પરંતુ ખુશી તેના કરતાં વધુ મહત્ત્વની છે.
કેમ
કારણ જો પૈસા હશે પણ આપણે ખુશ નહી રહી શકતા હોઈએ તો પછી એ પૈ પૈસા કશા કામના નથી આપણા
પણ પૈસા વગર શિક્ષણ બી ના મળે પૂરતી સારવાર ના મળે જરૂરિયાતો પૂરી ના થાય એટલે પૈસા વગર તો તકલીફ તો પડે ને
હા એ વાત તમારી સાચી પરંતુ જો કોઈ વ્યક્તિ પાસે ઘણા પૈસા હોય પરંતુ તે હંમેશા તણાવમાં રહેતો હોય એકલો હોય અથવા સ્વાસ્થ્ય સારું ન હોય તો તે સાચા અર્થમાં ખુશ રહી શકતો નથી એટલે પૈસા તો છે તેની પાસે પણ તે ખુબ ટેન્શનમાં રહે છે. તે તે તે સારી રીતે જમી શકતો નથી આ ફિર એ બહુ બીમાર થઈ જાય છે એટલે પૈસા જરૂરી નથી ખુશી બી એટલી જ જરૂરી છે પૈસા નહી હોય તો ચાલશે કે આપડે કમાઈ લઈશું તું કરી લઈશુ પણ ખુશી એ બહુ મહત્વનો ભાગ છે આપણા જીવનનો
બરાબર છે પણ શિક્ષણ એ અત્યારે પૈસા વગર તો થતું જ નથી કોલેજ જાવ તો બી પૈસા પુસ્તકો ખરીદવા જોઈતા હોય છે નવા કોર્સ કરવા માટે જોતા હોય છે કારકિર્દી કાર કાર કારકિર્દી બનાવવા માટે બી પૈસા જોઈએ છે એટલે મુદ્દે કે ક્યાંય પૈસા વગર કશું થતું નથી
હા એ વાત તો સાચી કે આપણે પૈસા જરૂરી છે રોજબરોજના ખર્ચા માટે શિક્ષણ માટે આરોગ્ય માટે પણ ખુશી છે ને એ આપણને માનસિક શાંતિ આપે છે જયારે આપણે ખુશ હોઈએ છીએ ત્યારે આપણે વધુ સારી રીતે કામ કરી શકીએ શકીએ છીએ અને આપણા સંબંધો પણ મજબૂત બને છે. જો આપણે કામ કરતા હોઈશું લાખો રૂપિયા કમાતા હોઈશું પણ એ કામથી આપણને ખુશી નહીં મળતી હોય તો આપણે સાચા મન થી તો એ પૈસા ના કમાયા એવું જ કેવાય ને
હા બરાબર છે. હા અને આપડે આપણા પરિવારમાં બીમારી આવે બરાબર છે. તો હોસ્પિટલ માટે આપડે પૈસા તો જોઈએ. અને એ બહુ અ બીમારી મોટી હોય તો એના માટે પણ ઘણા પૈસાની જરૂર પડે છે તેથી જીવનમાં પૈસાનું પણ મહત્ત્વ છે
હા એ વાત તમારી સાચી કે હોસ્પિટલ બિલ્સ ભરવા માટે અને એ બધું કરવા માટે પૈસા ખૂબ જ જરૂરી છે પણ જો એ આપણે છે ને ધીમે ધીમે કમાઈને બી પૈસા એવું નથી કે આપડે લાખો રૂપિયા હોય તો જ પૈસા કહેવાય તમે નાની નોકરી કરો છો તો તમારી પાસે જે મારી અરા પૈસા જ છે એવું નથી કે લાખો કરોડો રૂપિયા તમારી પાસે હોવા જોઈએ તો પરિવાર નો પ્રેમ સાચા મિત્રો વિશ્વાસ અને સારો સ્વાસ્થ્ય એવી વસ્તુઓ છે જે પૈસાથી ખરીદી શકા તી નથી, તમે પૈસા તો કમાઈ લેશો બધું કરી લેશો. પણ તમે ખુશ નહી રહી શકો, તમારા ફેમિલીને ખુશી નહી આપી શકો, તમારા ફેમિલીને ટાઈમ નહી આપે. આપી શકો તો, પછી એ પૈસા કશાય કામ ના નથી.
ઓકે. પણ પૈસા હોય તો, આપણને આમ આપડે આત્મનિર્ભર બનીએ બરાબર. અને જયારે આપડે પૈસા પૂરતા પૈસા હોય. ત્યારે આપણે પોતાના નિર્ણયો આપડી જાતે લઈ શકીએ છીએ. ને આપડે
હલો, હલો.
હેલો.
હલો, હા, હા, બોલો હા, હા.
હા, હા, એટલે પૈસા વગર કેવું કે, કશું થતું નથી. આપણને કશું બી લેવું કરવું હોય તો, ત્યાં આપણને પૈસા ની જરૂર પડે છે. બરાબર ને.
હા, એ વાત તો છે. કે આપણે મેં કીધું. કે આપણે થોડું-થોડું કમાઈને બી પૈસા ભેગા કરી શકીએ છે. પરંતુ. ઘણા લોકો એવા છે કે, જેમની આવક સામાન્ય હોય છે. છતાં તેઓ પરિવાર સાથે ખુશ રહે છે, તમને કીધું એ પ્રમાણે કે થોડુંક સમમાયને બી આપણે ખુશ રહી શકીએ, બીજી તરફ ઘણા ધનિક લોકો તણાવ, ડિપ્રેશન અને એકલતા અનુભવતા હોય છે, આ બાબત બતાવે છે કે. પૈસા હોવા અને ખુશ રહેવા વચ્ચે હંમેશા સંબંધ નથી હોતો, એટલે પૈસા તો છે. પણ એ માણસ ખુબ તણાવમાં છે, ખુબ વિચારોમાં છે. અને બીજી બાજુ જે માણસ જો ઓછા પૈસા છે, મધ્યમ વર્ગનો માણસ છે, તે ખુશી-ખુશી તેના પરિવાર સાથે રહે છે, અને તાનું જીવન ગુજારે છે, એમ કેવા માંગુ છું, હું
અને આપડે આજના જમાનામાં. આજના સમયમાં આપણે પ્રવાસ કરવા કે, પોતાનું ઘર ખરીદવું હોય. વાહન લેવું હોય. અને બિઝનેસ બી શરૂુ કરવો તો, પણ પૈસાની જરૂર પડે છે. પૈસા વગર કોઈ બિઝનેસ થતો નથી, અને પ્રવાસ કરવામાં પણ આપણને પૈસા જોઈએ છે કે, પૈસા વગર તો કોઈ આપણને બસ નથી ચડવા દેતું. અને પોતાનું ઘર ખરીદવા માટે આપણે કેટલા પૈસાની જરૂર પડે છે. બરાબર ને.
હા. પણ હવે જો પ્રવાસની વાત તો કે, આપણે સેવિંગ કરીને પૈસા બચાવીને વરસમાં આપણે એક વાર ફરવા જઈ શકીએ છીએ. એવું નથી કે, આપણે વરસમાં બે-ત્રણ વાર ફરવા જવું જ પડે. હવે મિડલ ક્લાસ લોકો છે, એ વર્ષ માં ખાલી ને, ખાલી દિવાળીના ટાઈમ પર પૈસા ભેગા કરીને ફરવા જાય છે. બરાબર છે, તો એ વાત તો છે કે, આપણે પૈસા ભેગા કરીને ફરવા જઈ શકીએ. અને બીજી વસ્તુ તમે કીધી કે, આપણે કોઈ વાહન લેવું હોય, બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય. તો અત્યારે આપણી પાસે અ લોનનો ઓપ્શન છે કે આપણે ઈ એમ આઈ થ્રુ વ્હિકલ લઈ શકીએ. કે એક તમે ડિપોઝિટ ભરી દો થોડા જે લોકો તમને સજેસ્ટ કરે અને પછી તમે મહિનામાં એના હફ્તા ભર્યા કરો, તો એ તમે એનાથી તમે વાહન ભી લઈ શકો છો. અને બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે બી તમને સરકાર લોન આપે છે. તો એવું નથી કે બઉુ પૈસા હોય તો જ આપણે આવું બધું કરી શકીએ. આપ અત્યારે આપણી પાસે ઓપ્શન છે કે આપણે થોડા પૈસામાં બી કામ કરી શકીએ છીએ.
બરાબર છે, હા, હું એવું માનું છું. કે પૈસા માત્ર પૈસા ખુશી નથી આપતા. અ અને આપડે પૈસા થી ખુશી ખરીદી ભી નથી શકતા. પરંતુ પૈસાઓ પૈસા ઘણી સમસ્યાઓ આપડી ઓછી કરે છે. પૈસાથી આપડી ઘણી સમસ્યાઓ ઓછી થઈ જાય છે. અને સારી તથા સુરક્ષિત આપણી જીવન જીવવા આપણને મદદ કરે છે.
હા, એ વાત તો છે કે પૈસા હોય તો આપણું જીવન ખુબ સારું રે. જે આપણે વિચારીએ એના કરતાં પણ સારું રહે પણ સાચી ખુશી સંતોષમાં છે. જો આપણે જે છે તેમાં ખુશ રહીયે ખુશ રહેતા શીખી જઈએ. પરિવાર સાથે સમય પસાર કરીએ. સ્વાસ્થ્યનું ધ્યાન રાખીએ, અને બીજાની મદદ કરીએ, તો જીવન વધુ સુંદર બની જાય છે. હવે, તમે બહુ બધા પૈસા કમાવ છો, તમે બસ પૈસા કમાવા પાછળ જ ડરો છો. તને તમે જેટલું કમાવશો એટલું એનાથી તમને સંતોષ જ નથી તો પછી એ તમને ખુશી ક્યારેય આપી શકે જ નહીં, જયારે મધ્યમ વર્ગનો માણસ છે. એ થોડા પૈસા કમાય છે, અને તેમાં એ સંતોષ રાખે છે કે ના આટલા પૈસા મારા માટે બહુ છે. આટલા પૈસાથી મારું ઘર આરામથી ચાલી જશે, આટલા પૈસાથી મારા ખર્ચા પાણી બધું બધું વ્યવસ્થિત રીતે થઈ જશે, તો તે ખુશ રહે છે. અને તે તેના પરિવારને પણ ખુશ રાખે છે, અને આવું કરવાથી તેને કોઈ આમ માનસિક તણાવ ભી થતો નથી કે મારે વધારે પૈસા કમાવા છે, આમ કરું છે, તેમ કરવું છે. તે તેને જેટલું મળે છે તેમાં સંતોષ રાખે છે. તો જે તમારી પાસે જેટલું છે તેમાં તમે સંતોષ રાખો. તો તમે ખુશ રહેશો, તમને કશું તણાવ નહી થાય, એમ કેવા માંગુ છું.
પણ હું એવું કેવા માંગુ છું કે પૈસા વગર આપણેે અનાજ નથી લાઈ શકતા. અનાજ ના લાઈએ તો આપણે આપણા પરિવાર ને કશું ખવડાવી નથી શકતા. બ એટલે પૈસા વગર તો કોઈ કશું બાકીમાં પણ નથી આપતું. તો તમારું શું કેવું છે?
હા. એ વાત સાચી કે પૈસા વ પૈસા વગર કોઈ આપણને કશું આપતું નથી. પણ... પણ... હું એવું કેવા માંગુ છું, કે પૈ આપણે એટલા પૈસા તો કમાયએ છીએ. કે આપણે આપણી જીવન જરૂરિયાત ની વસ્તુઓ લાઈ શકીએ, આપણે આપણા રોજબરોજના ખર્ચા ઉઠાવી શકીએ. એવું તો છે નહી કે આપણે સાવ ગરીબ છે, જે લોકો ગરીબ છે. તે લોકોની વાત અલગ છે, કે તે લોકો તેઓનું જીવન અલગ આપણાથી... સાવ અલગ રીતે જીવતા હોય છે જયારે આપણે મ મધ્યમ વર્ગના લોકો છે. તે એમના ખર્ચા પાણી આમ એક બેલેન્સ કરીને ચલાવતા હોય છે, કે આ ટલા રૂપિયામાં આટલું કરવાનું આટલા રૂપિયામાં આટ આટલું કરવાનું એક પણ રૂપયો તે લોકો વધારે કે ઓછો વાપરતા ન થી તો તેમની પાસે એક આખું. એક આખું ટાઈમ ટેબલ હોય છે, કે આપણે શું કરવાનું ક્યારે કરવાનું તો આપણે જો એવી રીતે કરીએ તો આપણા બધા ખર્ચ ચા પાણી સરળતાથી પૂરાં થઈ જાય.
હા, તો તમારું શું માનવું છે કે પૈસાથી ખુશી ખુશી ખરીદી શકાય?
આ જે લોકો પાસે વધારે પૈસા છે એ લોકોના નજરથી જોવા જઈએ તો હા, એ લોકો માટે પૈસાથી ખુશી ખર ખરીદી શકાય છે પણ તે મીડિયમ મધ્યમ વર્ગના લો કો છે એ લોકો માટે પૈસાથી ખુશી નથી ખરી ખરીદી શકાતી હું એવું ન થી કેતી કે પૈસા જરૂરી નથી. પૈસા જીવનની જરૂરિયાતો પૂરી કરે છે પરંતુ ખુશી જીવનને અર્થ આપે છે. પૈસા વગર મુશ્કેલી આવે છે પરંતુ ખુશી જીવન નિરસ બની જાય છે. જો તમારી પાસે પૈસા હશે પણ એ પૈસા પાછળ ન પ પૈસા પાછળ તમે આમ સંતોષ નહીં અનુભવો તો તમે ક્યારેય ખુશ નહી રહી શકો હું એમ કહું છું. તો હું એવું કહું છું કે પૈસા જીવનને સરળ બનાવે છે પરંતુ ખુશી જીવનને સુંદર બનાવે છે. તેથી મારા મત પ્રમાણે ખુશી પૈસા કરતા વધુ મહત્વની છે.
બરાબર, સરસ તમે બધું સરસ કીધું સાંભળીને આનંદ થયો. ચાલો ત્યારે ફરી મળીશું આપડે.
હા, ઓકે જય શ્રી કૃષ્ણ.
બાય.
બાય.